તો
હલો
મારી અવાજ આવી રહી છે
હા આવી રહી છે કેવું છે
બસ મજામાં તમને કેવું છે
હા સારું છે તો હજી આપણે કારકિર્ય કારકિર્દીના ટોપિક ઉપર વાત કરીએ
હા ચોક્કસ કઈ નહી આપડે એજ ટોપિક પર વાત કરીએ આજે અને તમે આજકાલ બહુ વિચારમાં ખોયેલા દેખાય છો ને શું વાત છે ફનલ યર પૂરું થવા આવ્યું એટલે કાર કે કેરિયર નું ટેન્શન શરૂ થઈ ગયું કેસો
તારી વાત સાચી છે ટેન્શન એ વાતનું નથી કે નોકરી મળશે કે નહીં ટેન્શન એ વાતનું છે કે મારે જે કરવું એમાં દુનિયા મને આગળ વધા દેશે કે નહી યુવાનોને સપના અને સમાજ અપેક્ષા વચ્ચે બહુ મોટો ગેપ છે યાર ક્યાં હું સમજી શકું છું પણ મારું સપનું છે શું તું કઈ દિશામાં જવા માંગ છે
તો પેરેન્ટ્સ પોતાની જગ્યા અમ જગ્યા એ સાચા છે કારણ કે એ લોકો આપણા ભવિષ્યની સુરક્ષા ઈચ્છે છે પણ હું ત તમારી વાત સાથે સહેમત છું સાયબર સિક્યોરિટી એ આજનું ભવિષ્ય અને આવનારા સમયનું એક સૌથી મોટું ક્ષેત્ર છે એમાં આપણા સપના પણ મોટા છે અને તકો પણ અગણિત છે બસ સવાલ એ છે કે તમારો
રોડ મેપ રેડી છે એટલે શું તમારે તમારે મહેનત કરવા માટે તમે તૈયાર છોયને
હમ હમ હું મહેનત કરવા માટે તૈયાર છું હું મહેનત કરવા માટે તૈયાર છું માત્ર ઉત્સાહ સપના પૂરા નથી થતા એના માટે પ્રોપર એજ્યુકેશન જોઈએ છે જો તા ગ્લોબલ લેવલ પહચવું હોય તો તારેમ મારે લોકલ ડિગ્રીથી કામ નહીં ચાલે મારે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ કરવા પડશે કદાચ મારે વિદેશમાં જેમ કે જર્મન જ દેશમાં અભ્યાસ માટે પણ પ્લાનિંગ કરવું પડે જ્યાં આ ફિલ્ડનું બહુ મોટું માર્કેટ છે મારી વાત એકદમ સાચી છે હું અત્યાર સુધી સ્ટાર્ટઅપ કરવું છે એવું વિચારતો હતો પણ એના માટે જે ની તૈયારી જોઈએ એના પર મારું ધ્યાન જ ન હતું પણ ક્રુ પણ મને લાગતું કે આજના યુવાનો પર કારકિર્દી બનાવવાનું પ્રેશર બહુ વધારે છે
હા પ્રેશર તો છે જ સોશિયલ મીડિયા ના કારણે આપણને એવું લાગે છે કે માત્ર બાવીસ પચીસ વર્ષની ઉંમરે લાઈફ સેટ થઈ જશે થઈ જવી જોઈએ પણ આપણે બીજાની સફળતા જોઈએ જોઈને જલ્દી હિંમત હારી જઈએ છીએ પણ આપણે પેઢી સામે પેઢી પાસે એક બહુ મોટી એડવા એડવાન્ટેજ છે આપણે આપણી પાસે ઇન્ટરનેટ અને ગ્લોબલ એક્ટિવિટીસ છે આપણે ઘર બેઠા ઘણું બધું નવું શીખી શકીએ છીએ તો તમે તમે એના માધ્યમ થી ઘણું બધું શીખી શકો છો
એ વાત તો શો ટકા થ જ છે પણ ક્યારેક એવું ડર લાગે છે કે જો હું મારા આ સપના પાછળ ભગવાન ઈશ્વળ ગ તો લોકો શું કેસે કેરિયર જોખમ જેવું કેટલું યોગ્ય છે
જો રિસ્ક લીધા વગર તો કોઈ મોટો બિઝનેસ કે સપનું પૂરું થતું નથી પણ રિસ્ક એટલે કે આંધળું ન હોવું જોઈએ
કે તેને ગણતરી એ ગણતરી પૂર્વક નું હોવું જોઈએ જો પહેલા આ ફિલ્ડમાં થોડો પ્રેક્ટિકલ અનુભવ લઈ લેવો જોઈએ અને સારી કંપનીઓ ઓમાં ઇન્ટર્નશીપ કરવું જોઈએ નોલેજ અપગ્રેડ અપગ્રેડ અપગ્રેડ કરવી જોઈએ અને પછી સારું સ્ટાર્ટઅપ શરૂ કરવું જોઈએ જ્યારે તમારી પાસે નોલેજ નું બ્રેકઅપ હશે ને ત્યારે ડર આપોઆપ ગાયબ થઈ જશે
તે તો આખી વાત જ બદલી નાખી હું અત્યાર સુધી સપનાને કારકિર્દી બે અલગ રસ્તા સમજતો હતો પણ હવે સમજાય જો સપનાને સાચી દિશા અને મહેનત આપવામાં આવે તો તો જ આપણે સૌથી બેસ્ટ કારકિર્દી બની શકે છે
બિલકુલ યુવાનોના સપના એ જ દેશનું ભવિષ્ય છે, બસ જરૂર છે તો થોડી ધીરજ અને સાચી દિશા. ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણી વાર ખોટા સાબિત થયા છે એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું જોઈએ.
હું આજથી જ મારા સાયબર સિક્યુરિટી સર્ટિફિકેટ આગળ હાઈજર હાયર સ્ટડીઝ માટેનું રિસર્ચ શરૂ કરી દઉં છું. અને મારે એ વિચાર છે સાયબર સિક્યુરિટી ની અંદર ખુબ મોટી આગળ મોટી યુનિવર્સિટી અંદર સ્ટડી કરવાનો વિચાર છે. અને એના અંદર એટલું મોટું એમ કરવું છે ને જે સાયબર સિક્યુરિટી રિલેટેડ જે અત્યારે સાયબર અટેક. થાય છે. એના ટોપિક ના સ્ટડી કરવાનો વિચાર છે.
હા તમારો છે સ સપનાઓ છે. એ ખુબ જ સારા સપનાઓ છે. તમે એમની પછાડી મહેનત કરશો તો તમને એના ઘણા તમને તમારું ભવિષ્ય ખુબ જ સારું બનશે. સાયબર સિક્યોરિટી એ આપણા દેશ માટે મતલબ જે આપણા કેરિયર માટે ખૂબ જ સારું ઓપ્શન છે, જે તમે ખૂબ જ સારો ઓપ્શન પસંદ કર્યો છે. અને જો તમે એનામાં આગળ વધશો તો તમને ખુબ જ એવી કા સારી કારકિર્દી મતલબ કે સફળતા પ્રાપ્ત થશે અને આ આજના સોશિયલ મીડિયા અને આધુનિક ક યુગમાં આપણે કોઈ પણ એવું કાર્ય નથી કે જેને કરી નથી શકતા. આપણા પર સો અ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો એવો એવો ક્રેઝ ચાલી રહ્યો છે ને કે જેના દ્વારા આપણને કોઈ પણ વસ્તુ ની જરૂર પડે તો આપણે સરળતાથી આપણને મળી રહે છે તમે શું કહેશો?
હા એ તો આજકાલ ઇન્ટરનેટ નું જે બો સપો આમ બોડાવું બોળો પ્રમાણે આપે એનો સદઉપયોગ કરી શકીએ છે કારણ કે અત્યારે એ આઈ આવી ગયું. એના લીધે અને ખૂબ જ એટલે ખૂબ જ આ મહેનતમાં આગળ મહેનત કરીએ તો એકદમ ઈઝી છે. સ્ટડી માટે આપણને એના માટે. એટલે એકદમ ઈઝી થી ઈઝી વે બની ગયું છે. અને આ ઈંપુ અને આ આય એમ પી છે એમ. સ્ટડી ના અંદર જે એ આઈ નો ઉપયોગ કરીએે છીએ એકદમ મોસ્ટલી એ આપણ ને એકદમ જે પેલે એમ એકદમ શોર્ટ લિસ્ટ ના અંદર બી તૈયારી કરીયવી હોય ને તો આપણે જે પેલે આપણે ત્રણ થી ચાર કલાકની અંદર કરી શકતા હતા. ત્યાં આજે અડ અડધો કે એક કલાકની અંદર આખું પતી જાય છે.
હા તમારી વાત એકદમ સાચી છે, કે આજે આ પણ એ વિદ્યાર્થીઓ માટે ખુબ જ આજના સમયમાં ખુબ જ સરળતા રહે છે. તો આપણને કોઈ પણ નોટસ જોઈએ શોર્ટ નોટ્સ જોઈએ કે કોઈ પણ પ્રકારની નોટ કે બુક કે એવું કઈ જોઈએ આપણે સરળતાથી એની દ્વારા એ બધી માહિતી પ્રાપ્ત કરી શકીએ છે. તો તેના દ્વારા યુવાનો ને કારકિર્દી માં પણ સરળતા રહે છે. તો મારા હિસાબે તો મને તો એવું લાગે છે કે આ યુવાનો ની કારકિર્દી જેમાં ઇન્ટરનેટ નો આપણે ખુબ જ સારી રીતે ઉપયોગ કરીને આપણે આપણી કારકિર્દી ખુબ જ સારી યોગ્ય બનાવી શકીએ છે તમે શું કહેશો?
હા ના એ તો બો એ તો તમારી વાત સાચી છે. એકદમ સાચી છે કે એનો ઉપયોગ કરીને સારી બનાવી શકીએ છે. પણ હજુ પણ એ અમુક જે મોસ્ટલી એમાં અમુક જે ઇલા એરિયા છે. જ્યાં તો એનો ઉપયોગ મોસ્ટલી ઓછો થતો થઈ ગયો. પણ અત્યારે જે છે, જે સરકાર દ્વારા બી સ્માર્ટ કુલ સ્માર્ટ બોર્ડ એના લીધે સ્માર્ટ સ્કૂલ બનાવવાનો ઉપયોગ ચાલે છે. તેના અંદર ખુબ આ એ આઈ ની ટેકનોલોજીનો ખૂબ એટલે ખૂબ જ બો બધા પ્રમાણ ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે છોકરાઓ એકદમ ધ્યાનથી ભણી શકે છે ને કરી શકે છે. ને આજના જે યુવાનો છે તે પહેલાના જે પહેલાના જે ભણતર હતું તેના કરતા અત્યારે જે બૌ સારી રીતે કેરિયર બનાવવા સરકારનો બી ખુબ જ બહોળો સપોર્ટ છે આજના આજકાલના યુવાનોને. પોતાના કેરિયર પછાડી બધા માર્ગદર્શન આપે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અમુક ક્ષેત્રમાં કેવું ચાલી રહ્યું છે કે હજી પણ ઇન્ટરનેટ અને એ આઈ નું જે છે ને એ વધારે કોઈને નોલેજ નથી પરંતુ ગુજરાત સરકાર દ્વારા અત્યારે મેં આજે જ ન્યુઝમાં જોયું છે કે એ લોકો નામાં એ લોકોની જે પાઠ્યપુસ્તકમાં પણ એ આઈ ના વિશે અ જે ભણાવવા માટે ચેપ્ટ એડ કરેલું છે જેના દ્વારા નાના નાનપણથી બાળકોને એ આઈ નો ઉપયોગ કેવી રીતે કરવાનો અને એ આઈ આપણા જીવન માટે કેટલું મહત્વનું ધરાવે છે એ એના વિશે ખબર પડી શકે છે તો મને તો આ એ આઈ વાળું છે ને એના વિશે એના પર ઘણી બધી એવી જોબ છે કે જે આપણે મેળવી શકીએ છીએ એ આ આપણા માટે ખુબ જ જરૂરી છે અને ભવિષ્યમાં તો એવું પણ કેહેવાય છે કે એ આઈ જ બધું કામ કરશે માણસો ની જરૂર નથી પડશે પણ એ પણ યાદ રાખવાનું કે એ આઈને પણ માણસે જ બનાવી છે
હા ના એ વાત ખોટી છે કે જે કામ કરશે એ આઈ અત્યારે તમે આજની ન્યૂઝ થોડા વનમંથની ન્યૂઝ જો સ્ટાર અંદર એઆઈ નો ઉપયોગ થયો હતો કે એ મિલ્કના જે પેકેટ આવેને દૂધના પેકેટ તેને કાઉન્ટ કરવાનું પણ એવી એક ખોટું ખોટું કાઉન્ટ એ હિસાબે પાછું એ લોકોએ ચારબકી પાછા માણસ મુકી દીધા હતા એટલે આજકાલ છોકરા અંદર એવું વિચરે કે આ અત્યારે શું ભણવું અત્યારે આપણા પપ્પા બિઝનેસ જે તે લઈ કારણ કે આગળ ખાઈ જશે નોકરીને પણ એવું કોઈ દેશ નથી કારણ કે એ માણસ એઆઈને બનાવ્યું છે એ આઈ માણસ નથી બનાવ્યા એટલે એને ચલાવવાળું તો માણસ ની જરૂર પડશે જ એટલે આજકાલના છોકરા એ વિચાર કે એ આઈ જોબ ખાઈ જોગ ખાઈ જશે એ વાત તો જ બહું ખોટી અએ આઈ ખાલીને હેલ્પફુલ કરી શકશે કે તમે આ રીતે ગાઈડ કરી શકશે એટલે કોઈ નાનો બી માણસ હશે તેને ખાલી થોડું ઘણું બી આવડતું હશે ને તો એ પોતે પોતાના એક દંપાર મેનેજર બી પોસ્ટ બી કરી શકશે
બરાબર છે તમારી વાત એ તો સાચી વાત છે કારણ કે એ આઈ થી પણ ઘણી બધી ભૂલો થાય છે અને એ પણ તમે કીધું એ પ્રમાણે કે માણસે જ બનાવી છે તો પછી એ તો હવે થવાનું જ છે અને તમે કહીએ કે એ આઈ જોબ લઈ લેશે એ તો એવું તો થવાનું જ નથી હા સાચી વાત છે તમારી તો આ એ આઈ છે એ મતલબ જે મતલબ મારા હિસાબે તો મનેવું લાગે છે કે જેટલું સારું છે એટલું જ ખરાબ પણ છે આપણે એનું સારા માટે હવે એ આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ પોતાના કેરિયર માટે કે પછી બીજી કોઈ ઓધર એક્ટિવિટીસ માટે એ તો હવે આપણા પર નિર્ભર છે કે આપણે હવે એને કેવી રીતે રીતે ઉપયોગ કરીએ તમે શું
ના આજકાલ ના યુવાનો એમ તેનું સારું ઉપયોગ પણ બહુ કરે છે એ દ્વારા લોકો પૈસા બી બહુ કમાઈ રહ્યા છે બધું વસ્તુ બનાવી બનાવીને પ્રો પ્રોડકશ બનાવીએ ડિજિટલ મ્રાકેટીગ કરીને પણ સારું કમાવી રહ્યા છે અને અમુક જે છે એ કે હવે અમુક જેનો એ આપનો ઉપયોગ કરીને ખરાબ કરે છે તે સરકાર પકડી જ રહી છે ફ્રોડ ફ્રોડ છે ને એ બધું કરે છે એ લોકોને સરકાર પકડીેને બહુ કઈ એવ ટેન્શન નહીં દ્વારા થોડું માણ લઝે છે જે માણસ માર્વ કરવાનો હોય ને તે સ્માર્ટ વર્ક નહીં કરી શકતો.
કારકિર્દી વિશે વાત કરી તમને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું તમે તમારું કેમ સમય આપ્યો એ બદલ તમારો ખુબ ખુબ આભાર ચાલો આવાજ કોઈ ટોપિક સાથે પાછા મળીશું.
હા ઓકે ચાલો બાય